હલો
હાલો.
હ હા આવ્યો આવ્યો અવાજ આવ્યો.
બિલકુલ, બિલકુલ. જેનો આપડો આજે આપડે. એક પ્રશ્ન પર ચર્ચા. આ જે ટોપિક છે, એ આપણે સોલાર પેનલ છે, તો સોલાર પેનલ અત્યારે ખુબ જ
એ છે કેમ કે, સોલાર પેનલ જયારે આપણે નાના હતા, ત્યારે ઉનાળામાં આપણેે હોવાના કારણે આપડે છે, તે બીમાર પડતા. કેમ કે સોલાર વગર છે, તે જીવન અધૂરું છે, અને સોલાર જો નહી હોય. તો લાઈટ બિલ ભરી ભરીને, આપડે ખૂબ જ કહી શકાય કે, નુકસાન ભોગવી રહ્યા છે. કેમ કે સોલાર નો ખર્ચો જો એક વાર આપણેે કરી દઈશું, તો આવનારા જમાના માં આપણને છે. પૈસા પૈસા થઇ જશે, અને ઘણા બધા એવા પણ મેં લોકો જોયા છે કે, જે અ વરસાદની જયારે સિઝન હોય, અથવા તો અત્યારે હાલ જ અત્યારે વરસાદ વરસાદ ની સિઝન ચાલી રહી છે, તો વરસાદની સિઝનમાં દરેક વ્યક્તિ એ છે, જે ઘરે ઘરે સોલાર મુકાવી દેવું જોઈએ, જો દરેક વ્યક્તિ સોલાર મુકાવી લેશે તો, જમાનામાં દરેક વ્યક્તિ છે, તે સોલાર નો ઉપયોગ કરી, અને પોતાનું જે જીવન છે, એ ખુબ જ સારું એવું બનાવી શકશે, એટલે દરેક વ્યક્તિ એ અત્યારે સોલાર મુકાવવું જોઈએ. તો તમે શું કેહેશો, એના વિશે?
હ, હા, બરોબર છે, કારણ કે સોલાર નો વધારે પડતો ઉપયોગ કરવાથી જે વીજળી ઉત્પાદન કરવામાં, જે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપયોગ પ્રમાણમાં ઓછો થશે, અને વીજળી ની જરૂરિયાત ઘરે બેઠા જ સોલાર પેનલ ના દ્વારા વીજળી ઉત્પાદન કરી. અને સંતોષ થઈ જશે, એટલા માટે જે ગવર્મેન્ટ જે છે, એને ઓછી વીજળી ઉત્પાદન કરવી પડશે. એટલા માટે થઈ, અને સોલાર લગાડવું ખુબ જ જરૂરી છે. હ તો મારું પણ એવું તમે માનો છો, એવું જ માનવું છે. કે જો સોલાર અ દરેક લોકોના ઘરમાં લગાડવામાં આવે. તો જેનાથીને પ્રદુષણ પણ ઓછું થશે, કારણ કે જે સોલાર જે છે, એ એક કુદરતી જે સૂર્યપ્રકાશ સ્ત્રોત છે, એ એના પરથી ને શું કેવાય કે, શક્તિ મેળવી અને વિદ્યુત મેળવે છે, એટલા માટે કાંઈ પ્રદૂષણ થાતું નથી, તો મારા મતે અ માનવું છે કે, જે સોલાર જે છે એ અ આપણે લગાડવા જ જોઈએ, કારણ કે જેનાથી ઘણા બધા ફાયદાઓ હ થાય છે, અ કારણ કે શું કેવાય? પેલી વાત તો એક પ્રદુષણ નથી થતું. અને બીજી વાત એ છે કે, જે આજે સૂર્યપ્રકાશ છે, એને ડાયરેક્ટ વિદ્યુત માં કન્વર્ટ કરી દે છે. એટલે એના કારણે અ બીજી કોઈ વિદ્યુત ઉત્પન કરવા માટે પ્રોસેસ નથી કરવી પડતી, ડાયરેક્ટલી જે સૂર્યપ્રકાશ છે, માંથી ને, વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે, એટલા કઈ પ્રદુષણ પણ નથી થતું, અને પ્લસ અ શું કેહેવાય કે, દરેક ઘરે ઘરે સોલાર હોય તો જે અ લાઈટ નો કઈ જે વાયર જે છે, થાંભલાવોનો ખર્ચો બચી જાય છે. અને એના કારણે ઘણો ફાયદો થાય છે, અને આપણે જો આપણે ઘરે સોલાર હોય, અને આપણે અ અ વધારે પ્રમાણમાં વીજળી ઉ ત્પન થતી હોય. અને આપણે એટલા બધા વીજળીની જરૂર ના હોય તો, આપણે વીજળીને અ વેચી અને ઇન્કમ પણ મેળવી શકીએ. તો આ રીતે જે સોલાર જે છે. એ ખુબ સારી વસ્તુ છે. તો આપણે અ એનો ઉપયોગ કરવો જોઈએ, એમ તો એવું મારુ માનવું છે, તમારું શું માનવું છે?
બિલકુલ, બિલકુલ તમે જેમ વાત કરી કે, સોલાર અત્યારે ખુબ જ જરૂરી છે, કેમ કે સોલાર વગર છે, કોઈ પણ વ્યક્તિ અત્યારે પોતાનું જે સમગ્ર જે જીવન છે, એ જીવવા માટે ખુબ જ મુશ્કેલ હોય છે, કેમ કે સોલાર વસ્તુ એવી છે કે, એક વાર તમે ઘરમાં ફિટ કરાવી દો છો, તો આજીવન તમારે વીજળીની જે પણ બચત હોય છે. અથવા જે પણ બોનસ હોય છે, એ તમને સરકાર પણ આપતી હોય છે, અત્યારે સર કારની એક યોજના ચાલુ છે, જેનું નામ છે. સોલાર પેનલ અ આવાસ યોજના તો સોલાર પેનલ આવાસ યોજનામા અત્યારે દરેક લોકો ખુબ જ ફોમ ભરી રહ્યા છે. કેમ કે, અત્યારે જો લોકો ફોર્મ ગરીબ લોકો છે. અત્યારે પોતાનું જીવન છે, તે એમાં અ પસાર કરી શકે છે, અત્યારે જે લોકો સોલારમાં પણ અત્યારે સરકાર સારી એવી સબસડી આપે છે, કેમ કે સોલારમાં દરેક લોકો જે ઘરે ઘરે મુકાવશે તો, હવે એના કારણે પો તાનું જે વીજળી નું જે બિલ આવે છે. ખુબ જ ઓછું થઈ જશે, અને પોતે તે વીજળીનો પણ વપરાશ કે સારો એવો કરી શકશે, અને પોતે પોતાના ઘરે એસીમા બદલાવ હોય છે, અથવા તો ઘણા બધા પંખા છે, એસી છે, કુલર છે, વોશિંગ મશીન છે. છે, પછી ફ્રીજ છે, પછી ઓવન મશીન છે. પછી રેફ્રિજરેટર છે, પછી નોન એસી છે, ફૂલ એસી છે, તો એ ઘણા બધા જે અ આપ આપણા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે, તો એના માધ્યમથી દરેક તત્વો સારી જ રીતે ચાવી સાથે, અને વીજળી નું જે બિલ જે ખુબ જ ઓછું આવે. એ માટે સરકારે છે, તો સખત અને સખત પ્રયત્નો સાથે સરકાર છે, તો ઘણી બધી સબસિડી આપી રહ્યું છે, તો એ સબ સીડીનો દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ, જો દરેક વ્યક્તિ જો સબસડીનો લાભ લેશે, તો દરેક વ્યક્તિ અત્યારે સારું એવું કમાય છે. શકશે એટલે. અત્યારે મારું તો એવું માનવું છે કે, દરેક વ્યક્તિ અત્યારે સોલાર પેનલ ઘરે ઘરે મુકાવી દેવી જોઈએ. સરકારની જે યોજના છે, સોલાર પેનલ આવાસ યોજના તો દરેક ઘરે-ઘરે સોલાર પેનલ થઈ જશે, તો દરેક વ્યક્તિ છે, પોતાનું જે કામ છે. આસાનીથી કરી શકશે, અને દરેક વ્યક્તિ સોલારમાંથી પોતાની આવક ફોન કરનાર બી સબસિડીના માધ્યમ રૂપે સરકાર આપણને સોલારમાં પચાસ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપે છે. તો સોલારમાં આપણેે એક લાખ રૂપિયાની જે સોલાર પેનલ મંગાવીએ છીએ. તો સરકાર આપણને પચાસ હજાર સુધીની રાહત આપવા માટે બંધાયેલી છે, એટલે દરેક વ્યક્તિ એ આપણા મિત્રો છે, ફેમલી છે, અથવા આપડા સાસુ છે, આપડા સસરા છે, આપડા ભાઈ છે, આપડા પિતરાઈ ભાઈ છે. તો દરેક આપડે આજથી જ અત્યારે જ અત્યારે જ આપણેે આજથી જ કામ ઉપર કામ ચાલુ કરવું જોઈએ, અને દરેક વ્યક્તિ જાણ કરવી જોઈએ કે, સરકારથી આપણને સોલાર ઉપર સબસિડી આપે છે, તો આપડો જે પણ આવ વર્ષે આપડી કોઈ આવકની આપણેે બચત કરી શકાય છે, એટલે મારું એવું માનવું છે કે, દરેક વ્યક્તિઓ અત્યારે ઘરે છે સોલાર. જોઈને ને, જો આજ થી જ આ સંકલ્પ નહી લેવામાં આવે તો આગામી સમયમાં છે, તો ખુબ જ નુકસાન અને જો આ વિષય ઉપર કોઈ રીતે જો યોગ્ય રીતે વ્યક્તિ જો વાત નહી કરે, તો એના માટે ખુબ જ નુકસાનકારક નીવડ છે, કેમ કે સોલાર તમે જે પણ ખર્ચો. તમે એકવાર તમે જો ખર્ચો કરી દયો, તો સોલારમાં પછી તમને હ ઘર બેઠા જ તમને છે, તે સરકાર પૈસા આપશે, સરકાર પણ એક બીજી યોજના લાવી, સોલારમાં જેમાં એક યોજના છે. કે સરકાર છે, જે ટાવર લગાડે તો, એમાં પણ પૈસા આપશે, તો એના વિશે શું કેશો તમે?
હ, હા, બરાબર છે, તો તમે જે-જે વાત કરી છે, તે એકદમ બરાબર છે. અને હું પણ એવું જ માનું છું કે, અને આ એક આ વસ્તુ જે તમે જે વાત કરી. કે જે ગવર્મેન્ટ જે છે, અત્યારે જે સોલાર પેનલ્સ લગાડવા માટે જે અ સારી એવી સ સબસીડી આપે છે. અને મેં તો કઈક એવું સાંભળ્યું છે કે, એસી પર્સેન્ટ સબસીડી આપે છે. તો અ શું કેવાય, ખુબ સારી બાબત કેવાય. અને જો સરકાર આટલી હદે સહાય કરતી હોય, આપણે માત્ર ને માત્ર વીસ પરસેન્ટ પૈસા જ ખર્ચવાના થાય છે. તો આપણે જે સોલાર સિસ્ટમ જે છે, એ બેસાડી જ લેવી જોઈએ. કારણ કે, આપડે વધારે પડતો ખર્ચો નથી થતો. પેલા થાય છે, પરંતુ પછી જે આ સબસીડીનું જે ફોર્મ અપ્લાય કરવામાં આવે છે. જેનાથી પછી એસી પર્સન્ટ પૈસા રિટર્ન આવી જાય છે, તો મારા ખ્યાલથી આપણે જેટલો વરસ-દિવસ, દોઢ વર્ષમાં બિલો ખર્ચો આવે. એનામાં તો શું કેવાય? સોલાર પેનલ લાગી જાય છે, અને પછી અ આ જીવન ઉપાધિ રહેેતી નથી, બિલ ભરવાની. તો સોલાર પેનલ અ લગાવવા માટે, સરકાર આટલી હદે પ્રોત્સાહન કરે છે, એ પણ એક સારી બાબત કેવાય છે, તે સ્કીમ નું નામ તો કઈક સારું છે, કઈક એવી સ્કીમ બહાર પાડેલી છે, જેમાં હ કંઈક પ્રથમ પાંચ કરોડ રૂપિયા જે પ્રથમ અપ્લાય વેલા અપ્લાય કરે છે, વેલા તે પેલા. એ રીતે કઈક છે, પ્રોસેસ અને એમાં પેલા આપડે સોલાર પેનલ લગાડી દેવાની. હોય છે, પછી જે સબસીડી હોય છે, એના માટે આપણે અપ્લાય કરવાનું હોય છે. એટલે પછી એસી પર્સેન્ટ જે પૈસા જે છે. એ કસ્ટમરના એક અકાઉન્ટમાં પાછા રિટન આવી જાય છે. અને આ કસ્ટમરને વધારે ખર્ચો થતો નથી, અને આમ પણ. આપણા ભારત જેવા દેશમાં સૂર્યપ્રકાશ જે છે, એ ભરપૂર માનમાં મળે છે. તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, અને અ સોલાર પેનલો લગાડવી જ જોઈએ, કારણ કે અ આપણને મળે, સૂર્યપ્રકાશ એટલી હદે આપણે એ વાપરવો જ જોઈએ, એમેના ઉર્જા ઉત્પન્ન થઈ શકે, તો આ રીતે અને સરસ મજાનો ટોપિક પૂરો થાય છે, નેક્સ્ટ ટોપિક પર આપણે ફરી મળીશ.
બિલકુલ, બિલકુલ ચાલો મળીએ.